હલો.
હલો.
ઘવું મજામાં.
બસ મજામાં તમે મજામાં.
બસ મજામાં આજે આજે લાઈબ્રેરી માં ગઈ હતી. ત્યારે ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચી રહ્યા હતા. બીજી તરફ કેટલીક વિદ્યાર્થીઓ મોબાઈલમાં ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે મારા મનમાં. પ્રશ્ન આવ્યો કે આજના સમયમાં શ્રેષ્ઠ શિક્ષક કોણ છે પુસ્તક કે ઇન્ટરનેટ છે.
વાહ! તો ખુબ જ રસપ્રદ અને આજના સમય નો મહત્વનો વિષય છે. મારા મત પ્રમાણે પુસ્તકો અને ઇન્ટરનેટ બંને નુ પોતપોતા નુ મહત્વ છે બંને આ બને જ્ઞાન આપે છે પરંતુ બને ની રીત થોડી અલગ છે. પુસ્તકો આપણને ઊંડાણપૂર્વક વિચારવા વિચારતા શીખવે છે જ્યારે ઇન્ટરનેટ આ આપણને ઝડપથી માહિતી આપી દેશે. પ્રશ્ન એ નથી કે કયો વધારે સારું છે પરંતુ પ્રશ્ન એ છે કે આપને તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છેએ જો આપણે સારી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરીશું. તો આપણને સારું જ્ઞાન પણ મળશે.
પહેલાના સમયમાં તો ઇન્ટરનેટ નહોતું. ત્યારે લોકો માત્ર પુસ્તક જ ભણતા હતા ને
હા અને છતાં પણ તેઓ મહાન વૈજ્ઞાનિક લેખક શિક્ષક અને નેતા બન્યા. કારણ કે પુસ્તકો માત્ર માહિતી આપતા નથી. પરંતુ વિચારવાની શક્તિ પણ વિકસાવે છે. જ્યારે આપણે. પુસ્તક વાંચી છેએ ત્યારે દરેક પાનું ધ્યાનથી વાંચીએ છીએ. સમજીએ છ અને કલ્પના કરીએ છીએ. જે આપણને ઇન્ટરનેટ દ્વારા આપણે વિચારવાની શક્તિ થોડી ઓછી બની જાય છે. એક પ્રક્રિયા આપણા મગજને બધુ સક્રિય બનાવી છે.
પરંતુ આજે તો કોઈ પણ માહિતી સેકન્ડોમાં ઇન્ટરનેટ તો મળી જ જાય છે ને.
એ ઇન્ટરનેટ નો સૌથી મોટો ફાયદો છે. કોઈ પણ વિષય વિશે જાણવો હોય કોઈએ કોઈ નવી સ્કીલ શીખવી હોય. વિડીયો જોવો હોય કે ઓનલાઈન કોર્સ કર્યો હોય. બધુ જ સરળ બની ગયું છે. જો મને આજે નવી ભાષા શીખવી હોય, ડિઝાઇન શીખવી હોય. કોડિંગ શીખવું હોય અથવા દુનિયાના કોઈ પણ વિષય વિશે જાણવું હોય. તો હું ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકું છું.
પરંતુ આ પરંતુ આજે તો ઇન્ટરને આજે કોઈ પણ માહિતી સે કડો માં ઇન્ટરનેટ પર જોવા મળી જાય છે. એટલે કે ઇન્ટરનેટ ઇન્ટરનેટે સમય બ ઇન્ટરનેટ સમય બચાવે છે.
હા, બિલકુલ, પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી છે ઇન્ટરનેટ પર સાચી માહિતી પણ હોય છે. અને ખોટી માહિતી પણ હોય છે. તેથી કોઈ પણ માહિતી પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. વિશ્વાસ સ્ત્રોતમાંથી માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. અત્યારે લોકો જે અફવાઓ ફેલાય છે, એને સાચી માની લે છે. પુસ્તકો માં સામાન્ય રીતે માહિતી તપાસીને, અને સંપાદન કરીને પ્રકાશિત કરવામાં આવે છે. જયારે ઇન્ટરનેટ પર કોઈ પણ વ્યક્તિ કંઈ પણ લખી શકે છે.
એટલે પુસ્તક વધુ વિશ્વસનીય કહી શકાય?
ઘણા કિસ્સામાં હા, ખાસ કરીને શૈક્ષણિક વિષયો માટે પુસ્તકો વધુ વિશ્વસનીય હોય છે. પરંતુ જો નવી ટેકનોલોજી તાજા સમાચાર, અથવા નવી શોધ વિશે જાણવું હોય તય ઇન્ટરનેટ વધારે ઉપયોગી બને છે. એટલે બંનેની પોતાની અલગ ભૂમિકા છે.
ઘણા વિદ્યાર્થીઓ હ હવે પુસ્તક કરતા પી ડી એફ અથવા ઈ બુક વાંચવાનું ઘણું પસંદ કરે છે.
હા, કારણ કે તે આપણને સરળતાથી મળી શકે છે. અને સાથે લઈ જવામાં પણ સરળ હોય છે. પરંતુ કાગળ નું પુસ્તક વાંચવાનો અનુભવ અલગ જ હોય છે. જયારે આપણે પુસ્તક હાથ માં લઈને વાંચીએ ત્યારે ધ્યાન બધું કેન્દ્રિત હોય છે. મોબાઈલમાં વાંચતી વખતે ઘણી વાર નોટિફિકેશન આવી જાય છે. તો આપણે એ નોટિફિકેશન પર વધારે ધ્યાન આપીએ છે. અને ધ્યાન ભંગ બની જાય છે.
હા, તમારી સા, તમારી સાથ, મારી સાથે પણ આવું જ બને છે. હું ભણવા માટે મોબાઈલ ખોલી અહ ખોલું અને પછી સોશિયલ મીડિયા પર પહોંચી જાઉં છું.
આવું તો લગભગ દરેક વિદ્યાર્થી સાથે થાય છે. આપણે વિચારીએ કે માત્ર પાંચ મિનિટ માટે રીલ્સ જોઈશું. પરંતુ પછી ક્યારે અડધો કલાક પસાર થઈ જાય છે, એ કે આપ પણને જ ખબર નથી હોતી. આ ઇન્ટરનેટની સૌથી મોટી મુશ્કેલી છે. જો આત્મ નિયંત્રણ ના હોય તો અભ્યાસ નો સમય બગડી જાય છે.
એટલે ઇન્ટરનેટ આશીર આશીર્વાદ પણ છે, અને પડકાર પણ છે.
હા, એકદમ સાચી વાત. જો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ, તો દુનિયાનું શ્રેષ્ ઠ શિક્ષણ ઘરમાં બેઠા મેળવી શકીએ છીએ. આજે ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ કરીને નવી-નવી સ્કીલ શીખી રહ્યા છે. ઘણા લોકો ઘરે બેઠા વિદેશની યુનિવર્સિટી ના કોર્સ પણ કરે છે. આ બધું ઇન્ટરનેટના કારણે જ શક્ય બન્યું છે.
પુસ્તક આ પુ પુસ્તકો આપણને શું ખાસ શીખવે છે?
પુસ્તકો આપણને ધીરજ શીખવે છે. નિયમિત વાંચવાની ટેવ વિકસાવે છે, ભાષા સુધારે છે શબ્દ ભંડોળ વધારે છે, અને કલ્પના શક્તિ વિકસાવે છે. જો કોઈ વ્યક્તિ, રોજ માત્ર વીસ કે ત્રીસ મિનિટ પુસ્તક વાંચે છે, તો થોડા મહિનામાં જ તેની વિચારવાની રીતમાં ઘણો ફેરફાર જોવા મળે છે. એને વિચારવાની શક્તિ વધારે વધે છે. પુસ્તકો આપણને એ ટલા મહાન લોકોના વિચારો સાથે જોડે છે જેમને આપણેે ક્યારેય મળ્યા પણ નથી.
એટલે પુસ્તક માત્ર પરીક્ષા માટે નહીં?
બિલકુલ નહીં. પુસ્તક, જીવન જીવવાની કળા પણ શીખવે છે. આત્મવિશ્વાસ ધરાવતા પુસ્તકો હોય છે. જીવન ચરિત્ર હોય છે, વિજ્ઞાન, ઇતિહાસ, સાહિત્ય અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, દરેક વિષય પર પુસ્તકો ઉપલબ્ધ છે. જેટલું વધારે વાંચીશું, એટલી જ આપણી સમજ વધશે.
અને ઇન્ટરનેટ આપણને દુનિયા સાથે જોડે છે?
હા, આજે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં શું થઈ રહ્યું છે તે થોડી જ ક્ષણોમાં જાણી શકીએ છે. પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે આપણે ઇન્ટરનેટના વ્યસન થી બચીએ, કારણ કે જ્ઞાન મેળ મેળવવા માટે ખોલેલો મોબાઈલ, ઘણી વાર મનોરંજનમાં ફેરફાઈ જાય છે.
તો વિદ્યાર્થી એ શું કરવું જોઈએ?
આમ તો, મારા મત પ્રમાણે બંનેનો સંતુલિત ઉપયોગ કરવો જોઈએ. પરીક્ષાની તૈયારી માટે, પાઠ્યપુસ્તકો વાંચવા જોઈએ. કોઈ વિષય સમજમાં માં મુશ્કેલ પડે, તો ઇન્ટરનેટ પર વિડીયો જોઈ શ કાય છે. નવા વિષય શીખવા માટે ઓનલાઈન કોર્સ કરી શકાય છે. અને, ઊંડાણથી સમજવા માટે પુસ્તકોનો સહારો લેવો જોઈએ. જ્ઞાન મેળવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે, કે પુસ્ત કોની ઊંડાઈ અને ઇન્ટરનેટની ઝડપ બંનેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. પણ અત્યારે, વધારે વિદ્યાર્થીઓ પુસ્તકો કરતા વધારે ઇન્ટરનેટ પર ભણવાનું વધારે જોતા હોય છે, કેમકે એ લોકોને ભણવાની સાથે સાથે મનોરંજન પણ એટલું મળી રહે છે. એટલે અત્યારે તમે જોતા હો તો, અમુક ક્લાસ પર ઓનલાઈન કોર્સ થતા હોય છે, એટલે વિદ્યાર્થીઓ વધારે એમાં જોડાયેલા હોય છે.
હા, આજે મને સમજાયું, કે પુસ્તક અને ઇન્ટરનેટ બ બંને એકબીજાના હરીફ નથી, પરંતુ એકબીજા ના પૂરક છે. જેમ કે, આપણને પુસ્તકમાંથી કોઈ વાક્ય સમજાયું નહીં, તો ઇન્ટરનેટ પર સર્ચ કરીને આપડે જોઈ શકીએ તો કે એક સેકન્ડમાં જ આપણને એ વાક્યનો મતલબ ખબર પડી જાય છે. અને ઇન્ટરનેટ પર કોઈ બી ભાષામાં આપણે એમને ગુજરાતી ટ્રાન્જેક્શન, કાં તો ઇંગ્લિશ ટ્રાન્જેકશન ઓપ્શનમાં પૂછીએ છે, તો બી આપણને બધી રીતની માહિતી આપે છે. એટલે
હ
પુસ્તકમાં આપણેે કેવું થાય છે કે પુસ્તક આપણે ગમે તે ભાષા મતલબ કે પુસ્તક ગુજરાતીમાં તો આખું ગુજરાતી માં મળે છે, કા તો ઈંગ્લિશ માં મળે આજે ઇન્ટરનેટ પર આપ કોઈ બી ટોપિક સર્ચ કરી કે તને કઈ બી ભાષામાં જોઈતું હોય તો તમે સર્ચ કરો તો એ મળી જાય છે આપણને એજ ભાષામાં એટલે ઇન્ટરનેટ બી પ્રકારનું સારું એવું માધ્યમ છે કે તમે તો તમારી રીત પ્રમાણે ભણી શકો છો કે અભ્યાસ કરી શકો છો.
હા એ તો તમે એકદમ સાચી વાત કરી કે આપણે કોઈ પણ ભાષામાં અભ્યાસ કરવો હોય તો આપણને કોઈ પણ ભાષામાં ઇન્ટરનેટ મદદ કરી શકે છે, તો આપણે સમજદારીથી બનેનો ઉપયોગ કરીએ તો આપણે વધુ સારા વિદ્યાર્થી વધુ સારા વિચારક અને વધુ સારા નાગરિક બની શકીએ છીએ. જેમ કે અત્યારે બધા ઓનલાઈન કોર્સ કરે છે એમને કોઈ પણ ભાષામાં મળી રહેે છે.
સારું તો ચલો મને આજે તમારી પાસેથી બહુ એક સારું એવું મ જાણવાનું મળ્યું છે, તો આ આગળ મળે કોઈ બીજા ટોપિક પર
હા સ છે આભાર.